કેમ છો.
બસ મજામા શું કરો છો.
આ બસ અત્યારે બસ કામ કરીને અત્યારે જ નવરી થઈ છું.
અમે બેઠો ગામડે ફર્યા હતા તો આવીને બસ એનુ બધું કામકાજ ચાલુ જ છે. તો બિચારા કેટલા વાતો કરે છે તમારી જોડે. ગામણાનું જીવન અને શહેરના જીવનમાં કેટલો બધો ફેર હોય છે. ને એમનુ જીવન કેટલું અલગ હોય છે.
હા સાચી વાત છે, અત્યારે અ પેલે ગામડામાં અ પેલે શું અત્યારે પણ ગામડામાં હજી અ લોકો અ સ્ત્રીઓને બહાર નથી નીકળવા દેતા સાત વાગ્યા પછી. કે બાર એવું કઈ કામ નથી કરવા દેતા, હજી એ જૂનવાણી રીતે જ જિંદગી જીવે છે. શહેરોમાં બધી સ્ત્રીઓ અત્યારે ઘણી ફોરવર્ડ બની ગઈ છે. જે બધી રીતે પોતાનું ગુજરાનેય ચલાવે છે છોકરાઓને ધ્યાન રાખે છે બધી રીતે અત્યારે અ પુરુષોમાં પણ એવી રીતે જ છે જે ગામડાના છે હજી અ કામ કરવું હોય તો કરે નહીતર ચોકમાં જઈને બેસી રે છે ને વાતો ના બસ અ વાતો ના ગપાટા મારે છે. જે અત્યારે શહેરોમાં અ શહેરોમાં પુરુષો પણ પોતાના છોકરા ઉપર પણ ધ્યાન દે છે અને બહારનું પણ બધું કરે છે.
એકદમ સાચી વાત છે આજકાલ શહેરના લોકો એ સમાનતાને માને છે કે ઘરનું કામ કરવું એ ખાલી સ્ત્રીઓનું જ કામ નથી. સ્ત્રીઓ જયારે બહાર જઈને કમાય છે તો ઘરના પુરુષો પણ ઘરના કામમાં મદદ કરતા હોય છે જયારે ગામડાના લોકો તો એવું માનતા હોય છે, પુરુષો કે નહી અમે પુરુષ છીએ તો અમે રાજા છીએ અમે કશું ન
આમ સાચી વાત છે. સાચી વાત છે પણ ગામડાનું જીવન આમ બહુ સરસ રીતે કેવાય કારણ કે ત્યાં કેટલું કુદરતી બધું હોય એ સુંદર સુંદરતા એવી ને એવી રે છે. જે અત્યારે શહેરોમાં બસ બિલ્ડિંગો જ દેખાય છે, જે વૃક્ષો ઉગાડવા માટે પણ એ લોકો સરકારની જે જગ્યા હોય બસ એટલામાં જ ઉગાડે છે. એટલે એના લીધે અત્યારે વરસાદમાં અને એમાં પણ બધે નુકસાન થાય છે. જે ગામડામાં બધી રીતે આપણે નદીઓ વહેતી હોય એ બધું હજી ગામડામાં થાય છે. શહેરોમાં કશું નથી થતું.
હા એ તમે બોલ્યો ને નદી એટલે આપડે ત્યાંનું વાતાવરણ જોઈ તો નદી છે. લીલા છોડ ઝાડ છે પછી નાના નાના સવારમાં પક્ષીઓનો કલરોવનો અવાજ આપને સાંભળઆય. એટલે ત્યાંનું વાતાવરણ એકદમ આપડ મગજ શાંત કરી દ ફ્રેશ કરી દે એવું હોય છે. જયારે શહેરમાં તો સવારે ઉઠી ત્યારથી રાતે સુવે ત્યાં સુધી વાહનોના અને યંત્રોના અવા જ ઘોઘાટને એજ બધું હોય છે અને એકદમ દોડા દોડી ભરી લાઈફ હોય છે.
સાચી વાત છે અને ગામડામાં એક પેલું પણ છે કે ત્યાં છે ને બધું શુદ્ધ વાતાવરણ છે ને અહિયાં નક અ જે શહેરોમાં છે એ નકરૂપ પ્રદુષણ જ હોય છે. બધી જાતનું પ્રદુષણ હોય છે.
હા.
જે પ્લાસ્ટિક, કચરો અ અ વાહનોનો ધુમાડો કચરો સળગાવે એનો ધુમાડો. બધી રીતના પ્રદૂષણ શહેરોમાં વધારે દેખાય છે એ જેથી કરીને ગામડાના લોકો વધારે જી જીવન જીવે છે.
એ સાચી વાત છે પણ આજકાલ તો આપડે જોઈએ કે ગામડા ની અંદર મોટી સ્કૂલો કે હોસ્પિટલો કે એવું બધું નથી હોતું. તો ક્યારેક કોઈ એવી ઇમરજન્સી હોય ત્યારે એ લોકોને બઉ દોડા દોડી થઈ પડે છે. જયારે આપણે શહેરમાં એ વસ્તુ સારી છે કે કોઈની તબિયત બઈગડી કે છોકરાને કોઈ ઊંચા અતર અભ્યાસ કરવું હોય તો એને બધી સ્કૂલ કોલેજો ના ઘણા બધાં ઓપ્શનો મળી જતા હોય છે.
સાચી વાત છે ને અત્યારે આમ એ જોવા જઈએ તો અ ગામડામાં લોકો હજી બધા એકતાની જેમ સાથે જ બધા રેહ છે ને સાથે એ જ બધા અ પરિવાર રે છે જે અત્યારે શહેરોમાં તો અ બધા એ અલગ અલગ જ અ રૂમ લઈ લે છે કે ના અમે સાથે તો નહી જ રહી હકીએ રે અ પોતાના સાસુ સસરા એ અલગ જ રહે છે એટલે બધાએ અ અલગ જ રીતે એ લોકોની વિચાર સાર હોય છે કે ભલે પૈસા આપી દઈશું સાથે તો નથી રહેવું અમાર. જે ગામડામાં હજી સાસુ સસરા નઈ સાચે છે દાદા દાદીને ને બધા ને જ સાચવે છે.
સાચી વાત છે. શહેરમાં એકતાની ભાવના નથી અને બધા પોત પોતાનું કરવામાં વ્યસ્ત હોય છે. ઘણી વખત તો જોતા હોઈએ કે બધા પોત પોતાની જિંદગીમાં એટલા બધા વ્યસ્ત હોય કે ઘરમાં પાંચ થી છ સભ્યો હોય તો પણ એકબીજા જોડે વાત કરવાનો કે એ લોકો પાસે ટાઈમ નથી હોતો.
ટાઈમ નથી હોતો સાચી વાત છે. જે ગામડામાં પણ આમ જોવા જઈએ તો શિક્ષણ અ નથી હોતું એટલું બધું. સારી સ્કૂલ નથી હોતી. ગામડામાં કોઈ જલ્દી જોબ કરવા નથી માંગતું. જેથી એ લોકોને સારું શિક્ષણ નથી મળતું જે શહેરોમાં છોકરાઓને સારું શિક્ષણ અને ભલે ફી વધારે હોય પણ સારું શિક્ષણ અ મળી રહે છે બાળકોને.
સાચી વાત છે એટલે મોટા ભાગના પરિવારો તો અત્યારે સારું શિક્ષણ અને હોસ્પિટલ આરોગ્ય માટે થઈને અને મોટા મોટા બગીચા છે. કે મોલ છે કે ફરવા લયક સ્થળો છે એવું બધું શહેરમાં હોય છે તો એ જોઈને જે લલચાઈને શહેર તરફ આવી જતા હોય છે મોટાભાગના કુટુંબો.
સાચી વાત છે. પણ એ એક રીતે આમ જોવા જઈએ તો ગામડા ની જિંદગી હજી એવી જ છે. જે ગામડામાં એક અહ વધારે કામ મળી શકે તો એ ખેડૂતને મળી શકે બાકી બધાને એટલું કામ નથી મળતું એ બસ ઘરે બેઠા હોય ને અહ વધારે ગામડાના અહ ગામડાના લોકો અહ નકરું માવા ને સિગરેટ ને એવું જ અહ પીતા હોય છે ને ખાતા હોય છે. ને પાન મસાલા જેમાં પૈસા એ લોકો પૈસા નો ખુબ જ નુકસાન એમાં કરે છે. પૈસાય વેડફે છે અને શરીર નેય નુકસાન થાય છે જે શહેરોમાં ઘણા બધા એવા શિક્ષિત છોકરાઓ થઈ ગયા છે જયાં આ બધી વસ્તુથી દૂર રહે છે જેને એ બધું નથી ગમતું.
સાચી વાત છે અને એ લોકો પાસે સમય પણ નથી હોતો શહેરના લોકો પાસે કે આવું બધું કરે. એ લોકો ક્યારેક કોઈ એવો તહેવાર કે કોઈ એવો સમય જોઈને જ આ બધા પાછડ ટાઈમ બગાડે. જયારે ગામડાના લોક હોતો સાંજે પાંચ કે સાત વાગે ફ્રી થઈ જતા હોય તો પછી એને આવું બધું દેખાતું હોય. છે ખોટા પાસ કરતા હોય. એમાંથી ઝઘડા થવાના ને એવા બધા કારણો બહુ ઊભા થતા હોય છે. જયારે આપડે અહીંયા એવું નથી હોતું અને આજુબાજુના લોકો સાથે પણ આપડે એ મર્યાદા છે કે એ લોકો સાથે આપડે એટલી વાતચીત નથી કરતા તો એનો એ ફાયદો પણ છે કે એની જોડે ઝઘડા થવાના કે મનમુટાવ થવાના પ્રશ્નો ના રે આપડે
સાચું છે.
જયારે ગામડામાં તો આજુબાજુમાં રહેતા હોય તો નાની નાની બાબતો ઉપર બધાને ઝઘડા થતા હોય છે. અને એ લોકોમાં શિક્ષણ નો અભાવ હોય તો એ લોકો ગારા ગાળી ને મારા મારી ને એવા બધા કરતા હોય તો નાના બાળકો પર પણ બઉ ખરાબ અસર પડ તું હોય છે વાતાવરણ નો.
સાચું છે એ ગાળા ગાળી ના લીધે વધારે આ શહેરોમાં એવું બધું અત્યારે કોઈ પણ અહ માતા પિતા એટલા બધા આગળ વધી ગયા છે ને કે ઘરમાં પેલે દાદા દાદી બોલતા ને એને પણ હવે ના પાડી દે છે કે તમે બોલતા ને આવું બધું આ ઘરમાં નથી બોલવાનું છોકરા ઉપર ખરાબ અસર થાય. કારણ કે અત્યારના છોકરાઓને ખબર પડવી જોઈએ કે માં બાપની સામે શું બોલવું જોઈએ બાર કેવી રીતે રવું જોઈએ બધી રીતે એ લોકોની મર્યાદા રાખવી જોઈએ. કપડાથી મર્યાદા નથી તમારા સંસ્કાર અને શિક્ષણથી મર્યાદા હોય છે.
એકદમ સાચી વાત છે અને શહેરના નાના બાળકો એ પણ એ વસ્તુ સમજતા હોય છે અને એ કોઈ પણ જગ્યાએ જાય તો ક્યારે પાછા નથી પડતા હોતા જયારે ગામડાના મોટા ભાગના લોકો આપડે જોઈએ તો એ બધી જગ્યાએ એ ઓળખાય આવે છે કે નઈ આ કોઈ નાના સિટી કે કોઈ નાના ગામડાનું વ્યક્તિ છે એનું વ્ય ક્તિવ જે રીતનું હોય છે જયારે મોટા સિટી ના લોકો હોય તેનું વ્યક્તિ ત્વ તરત તરી આવતું હોય છે કે પાછા નથી પડતા હોતા.
સાચું છે ને ગામડાના છોકરાઓય એ મોટા જ બધા એને શીખવાડે છે કે આવું બોલવાનું તો સારું લાગે ત્યારે બધા હસે છે મસ્તી કરે છે એ લોકોને એવું લાગે કે બહુ સારું શીખે છે. પણ પાછળથી પછી જયારે એ જ છોકરો એને ગાળો આપે ને ત્યારે એને ખબર પડે કે આ બહુ ખરાબ શીખી ગ્યો છે.
હા એકદમ સાચી વાત છે. એટલે આમ તો જોઈએ કે આપડે જો શાંતિ મેળવવા માટે જવું હોય તો વેકેશન પૂરતું કે એ માટે ગામડું બહુ સરસ છે. પણ પ્રેક્ટીકલ લાઈફ જેવી હોય પોતાના માટે કંઈ કરવું હોય બાળકો માટે કઈ કરવું હોય તો શહેર જ સારામાં સારો ઓપ્શન છે કે ગામડામાં તો આપડે ખાલી મજૂરી એ કોઈ આવકનો રસ્તો નથી. જયારે શહેરમાં તો બધી જાત જાતનું કામ મળી રહેતું હોય છે.
બધી જ બધું ને પૈસા એવા મળે છે. કે એવું નથી કે નથી મળતા સારા એવા પૈસાઈ કમાઈ લે છે. શહેરોમાં‌. બાકી ગામડામાં તો એટલું રોજી પણ નથી. મળતું રોજગાર એટલો મળતો જ નથી.
ના એકદમ સાચી વાત છે. તમારી
એમાં ને એમાંઈ પણ ભલે મજૂરી કરે તેમાં કામ આખો દિવસ કરાવે છે. પણ તો એટલા પૈસા તો હોય એ મળી જ રહેશે. બાકી શહે ગામડામાં બસ આવ્યાં. કારખાનામાં ને ટાઇલ્સોના કારખાનામાં ને ઈંટોના કારખાનામાં ને એવામાં. કામ કરવું પડે છે.
બસ એ લોકોને ખાલી મજૂરી જ કરવી પડતી હોય છે. ને એ ગમે તે એટલી મહેનત કરે છતાં એને એક સન્માન કે એટલા રૂપિયા ને નથી મળતા હોતા જયારે. શહેરમાં તો કોઈ એવી ઓફિસ માં કેવું નોકરી કરતું હોય તો એને સન્માન પણ એટલું મળે છે. અને એને રૂપીસ પણ એટલા મળી રહેેતા હોય છે. સામે
સાચી વાત છે. અને અત્યારે અહિયાં શહેરોમાં કેવું હોય છે. કે આપને અ રિક્ષા ગાડી બધું આપને ફટાફટ મળી જાય છે. જેમ કે અત્યારે તો મેટ્રો પણ નીકળી ગઈ છે મેટ્રો પણ આવીગી છે તો મેટ્રો પણ ફટાફટ જ્યાં પહોચું એ પોચી પાછથી ગામડામાં છે ને જલ્દી પોહોંચી નથી શકતા કારણ કે રીક્ષા જ નથી આવતી કોઈ કામ જ નથી કરવા માંગતું. રિક્ષા વાળા એ આરામથી દસ અગિયાર વાગે ઊઠે છે. એટલે પછી એ લોકોનું કામ બધું વેડફાઈ જાય છે.
તમે ક્યારેક કોઈ આરોગ્યની અંદર જ હોય ત્યારે તો લોકો ન હેરા થતા હોય છે કે લોકોને પૂરતો સમય નથી. એ લોકો પાસે સગવડ નથી. એટલે એ લોકોને બઉ હેરાન થવું પડતું હશે જ્યારે શહેર બે આપે સોસાયટી કેગમે તેહોસ્પિટલ એ બધું મળી રહેતું હોય છે. એટલે એટલું હેરાન થવું નથી પડતું.
સાચી વાત છે. ને અત્યારે કેવું છે કે ગામડામાં ઢોર ઢાકર ને એ બધું વધારે હોય છે. ખેડૂતો વધારે હોયછે ખેડૂતો ત્યાં ખેતી કરે છે ‌. ગામડાવાડા શહેરને અનાજ દૂધ ને એ બધું શાકભાજી ને એ બધું આપે છે અને શહેરમાં શહેરમાં જે બધાં એવા કારખાના બની ગયા છે. કે જે દવાના અ ટેકનોલોજીના લીધે આ બધી અ એ બધાં શહેરોને શહેરોના જે લોકો હોય છે. એ બધું ગામડા ને બધું. પૂરુપાડે છે. આ બધી વસ્તુનું એટલે બંને એકબીજાને આમ જોવા જાય તો પૂરક જ છે. બસ સમજીએ બધી રીતે સારું છે પણ. અ શિક્ષણ ના શિક્ષણ વધારે કરાવવું હોય તો પછી.. અ તમારે શહેરો તરફ શહેર તરફ વધારે વળવું જોઈએ. એવું મારું કહેવું છે.
એકદમ સાચી વાત છે. સારું ચલો મેડમ ત્યારે ફરી મળીએ.
ચાલો, હા, સારું ચલો.